હલો, હા, કેમ છો?
બસ, મજામાં. તમે કેમ છો?
હા, મેં પણ મજામાં જ છું.
મેં સાંભળ્યું હતું તમારી. તમારી એક્ઝામ? ગવર્મેન્ટની જેમાં હિસ્ટ્રી વિશે તમે જાણવા માંગો છો ભારતની?
હા, હા, હા, હા. મેં ક્યારની શોધતી જ હતી કે મને જાણવું છે, કારણ કે એક્ઝામમાં બધું આ બધું પૂછાય, તો મને એ બધાને ખબર જ ન હતી, તો પ્લીઝ તમે મને જરા કેવો, તો મને સમજ પડે.
ભારતનો ઇતિહાસ એમ તો ઘણો મોટો છે. બરાબર ભારત ન ઇતિહાસ લ લગભગ પાંચ હજાર વર્ષ સૌથી જૂનો છે અને આખી દુનિયામાં જે અલગ અલગ દેશોના જે હિસ્ટ્રી આવે છે ઇતિહાસ આવે છે તેમાં સૌથી જૂનું આપડા ભારત ન છે જે પાંચ હજાર વર્ષ જૂનું છે
અચ્છા એટલે પાંચ હજાર વર્ષ જૂનું છે આપણો ઇતિહાસ એમ
હા ભારત નો ઇતિહાસ
હા
અને જે પાંચ વર્ષ નો ઈતિહાસ છે એને જો આપડે આપડા અભ્યાસક્રમમાં જોઈએ તો એ આપણને ત્રણ ભાગમાં વેચાયેલું છે જેમ કે સૌથી હા સૌથી જૂના પ્રાચીન કાળ એને પ્રાચીન કાળ કહેવાય સૌથી જે જૂનો પાઠ છે આપણો પાંચ હજાર માંથી તેને પ્રાચીન કાળ કહેવાય છે એના પછીનું જે આવે છે. જે મિડલમાં છે તેને મધ્યકાલીન યુગ કહેવાય છે.
હમ હમ
અને જે હમણાંનો ચાલે છે કાળ તેને આપણે આધુનિક આધુનિક યુગ એમ ત્રણ ભાગમાં એને વેચેલા છે આપણે
હા એટલે કે પેલા પ્રાચીન કાળ પછી મધ્ય કાલીન હેને અને આધુનિક યુગ અચ્છા હું સમજી ગઈ
હમ તેમાં પણ જો આપણે અલગ અલગ અલગ અલગ જગ જગ્યા વિશે આપણે જો ચર્ચા કરીએ. તો તેમાં જો મેં પેલા તમને ટોપિક કહી દો પછી આપણે એની ડિટેલમાં આપણે આપણે એની ડિસ્કસ કરીએ પહેલા ત આવે સિદ્ધુ સિંધુ હા પેલા આવે છે સિંધુ ખીણની સભ્યતા તમે નામ સાભળ્યું છે સિંધુ ખિણ
હા સાંભળ્યું તો છે પણ એના વિશે એને કઈ ખબર નથી એ કે શું છે એક્ઝેક્ટ
જો હું તમને એક રેફરન્સ આપું તો સિંધુ ખીંણની જેમાં અ ખોદકામની પ્રક્રિયા થયેલી બરાબર જેમાં એને ઓપ સો મળીયા હતા જેમાં મોટા મોટા રાજ્યો મળી આવેલા ખોદકામ કરતા કરતા કે પેલા આ મળ્યું- પેલા આ વસ્તુ મળી પેલા આ વસ્તુ તો મળે એમ કરી કરીને કરી કરીને એક મોટું શહેર એવા ઘણા બધા શહેર જેમ કે હડપ્પા મોહેનજોદોડો લોથલ મોહનજોદોડો તમે મુવી પણ સાંભળી શે રિતિક રોશનની જેના હા તો તે એક રિયલ લાઈફ ઇન્સિડેન્ટ છે એ જે જો તમે મૂવી જોશો તો તમને આપણા એ જે મોહન જોડદો જે પ્લેસ છે તેનો ઇતિહાસ તમને જોવા મળશે. એ બધું જે વસ્તુ છેલ્લો કલ હડપ પા જોોડો એ બધી ું સિંધુ ખીણમાં આવી જાય છે સિંધુ નદી ના કિનારે જે સિંધુ નદી હમણાં પાકિસ્તા સ્માં છે આપડા પાકિસ્તાનમાં હોય છે એકચુઅલી હા ને લોથલ લોથલ જે હોય તે આપણું જો તમને હું આધુનિક ભાષામાં એનું જો મે તમને સમજાવ તો એને આપણે જે આપણું દરિયા હોય છે દરિયા પાસે જે પોર્ટ આવે પોર્ટ જાથી જહાજો આવે છે જાય છે તો તે પોટ તે લોથલ હતું પ્રાચીન કાળમાં લોથલ તે પોર્ટ હતું એક પોર્ટ હતું તેનું નામ લોથલ હતું જેમ કે હમણાં વિશાખાપટનમ છે હ કંડલા બંદર છે બંદર એક એકચુલી તો તે ટાઈમે લોથલ એક મોટું બંદર હતું પ્રાચીન કાળમાં આપણા ભારતનું
અચ્છા તો તમે જે મને કીધું કે પેલું ખોદીને તો ખોદી ને એટલે નીચે તે આખું શહેર મળ્યું એટલે કેટલું ઊંડું ખોદ્યું છે તો શહેર મળ્યું એમ અચ્છા અજીબ વાત છે કે ત્યાંથી એમ શહેર મળવું હા પછી, બીજું
ને સિંધુ કેની જે સંસ્કૃતિ છે એનો એક અલગ જ બહુ મોટો ટોપિક છે જો આપણે ડિસ્કસ કરવા જએ તો ઘણો લાંબો સમય નીકળી બીજા બધા બ છે ઇતિહાસ જો તમને કેવું છે વૈદિક યુગ છે. મહાજનપદ અને મગધ સામ્રાજ્ય છે, મૌર્ય સામ્રાજ્ય છે, ગુપ્ત વંશ છે. મધ્યકાલીન ભારતમાં દિલ્હી સલ્તનત છે, મુગલ શાસન છે, બ્રિટિશ શાસન છે, ઘણા બધા લોકોએ આપણા દેશ પર શાસન કરેલું છે. પણ જે સંસ્કૃતિ આપણે સિંધુ ખીણી છે તે ઘણી મોટી છે અને તમે એમાં જેમ જેમ વાંચશો હિસ્ટ્રીમાં સિંધુખેડની એક એક એક જે એના પ્રદેશો મળી આવેલા છે. લોથલ છે, જેમ કીધું હડપ્પા એ બધામાં જે ડીટેલમાં તમે વાચ ચસો ને તો તમને ઘણું ઇન્ટરેસ્ટ આવશે. તો તમે એકવાર હીસ ની બુકમાં સિંધુખીણની સભ્યતાજી આખી તે તમે વાંચી જાઓ. તે આઈ થિંક ઈસવીસ સન પૂર્વે તેત્રીસોથી તેરસોની વચ્ચે અ બંધ માં એ ગાળામાં બનેલું હતું. એટલે એ ગાળામાં જે સંકૃતિ હતી તે તેત્રીસોથી પૂ તેત્રીસોથી તેરસો વચ્ચે હતી.
અચ્છા.
હમ્મ.
તો મે અ તમે મને કીધું ચોપડી વાંચવા માટે તો પહેલા હું થત શું થતું કે જયારે હું આ હિસ્ટ્રી વાંચતી ને તો મને બહુ ઊંઘ આવતી પણ હમણાં જયારે તમે કીધું ને તો મને જાણવાની ઉત્સુકતા થતી છે કે આપણા હિસ્ટ્રીમાં કેટ કેટલું બધું છે જાણવા જેવું. અને મને ઊંઘ આવે પણ હવે ના આવે ઊંઘ હવે તો મેં વાંચા જ
તમે જે મને હમણાં કીધું કે તમને કંટાળો આવે આવે બોરિંગ લાગે હિસ્ટ્રી બટ આ સેમ વસ્તુ મેં પણ અનુભવ કર્યું તું. હિસ્ટ્રી માટે જયારે હું ગવર્મેન્ટ એક્ઝામ આપતો હતો.
હમ્મ.
એક્ઝામ તો હું હજુ પણ આપું છું પણ જયારે મેં હિસ્ટ્રી વાંચવાનું ચાલુ કરેલું ત્યારે મને પણ થોડું થોડું અ બોર થાતું બુકમાંથી વાંચીને પણ જ્યારે મેં ધીમે ધીમે યુટ્યુબ પર વાંચવા ગયો. તો મને ઇન્ટરસ્ટ જાયગો. કેમ? સેમ જ વસ્તુ છે. માં પણ યટુબ પર પણ યુટ્યુબમાં આપ જો એનિમેશન કારણ કે જે ક્રિએટર હોય છે યુટ્યુબ પર જે ટીચર લોકો સમજાય છે તે આપણને ફક્ત એમ બોલી નથી કરતા કે વાંચી નથી કરતા એ આપણને એક ફિલ્મ તરીકે બતાવે છે. જેમ કે કે જો તમે મોહન જો દડો બુક વાંચો અને મોહન જો થોડો રી કૃષ્ણની મુવી તરીકે તમે જો. તો તમને મૂવીમાં તમને ઇન્ટરેસ્ટ આવે પણ તમને બુકમાં નહી આવે તો એ જ એક ફાયદો છે. ડિજિટલ ડિજિટલ આપણે વાતચીતનું. કે તમને પિક્ચર પિક્ચર ના રીતે તમને જો બતાવ તો તમને ઘણું યાદ આવે ઇન્ટરેસ્ટ આવે. બરાબર એવા ઘણા હા તો યુટ્યુબ પર જયારે મે વાંચ્યું ત્યારે મને પછી બુક માં ઇન્ટ્રેસ્ટ આઇવો કે ચાલ હવે બુકમાંથી વાંચીએ કારણકે આખો દિવસ તો આપણે ફોનમાં ની વાંચી શકીએ.
હા એ તો છે બરાબર પણ હમણાં તો મને તમારા અવાજ પરથી આવતો છે વાંચવા માટે તમેમ એટલી સારી રીતે સમજાયું છે તમે એક પ્રોફેસર ની જેમ મને સમજાયું. અમારા જે પ્રોફેસર હતા ટીચરો તે એમ સમજાવતા તમને ઉંગ આવતી પણ તમારો અવાજ બહુ સારું છે.
હા આભાર તમારો તો મારા અવાજ નો વખાણ કર્યું. પણ જે બધી વાત છે જે હું કીધી તે સો ટકા સાચી છે તમે હિસ્ટ્રી એકવાર હિસ્ટ્રી તમે છોડી દો પણ એકવાર તમે સિંધુ ખીણીની જે સભ્યતા છે તે એટલીસ્ટ એકવાર તમે જાણો એને સમજો તેમાં કયા કયા અવશેષો મળેલા કયા કયા સ્થળ મળેલા કઈ કઈ નદીઓ મળેલી કયા કયા કયા કયા કયા કયા ડિઝાઇન મળ્યા તમે કયા કયા દિવાલ પર કોતરેલા જે ડિઝાઇનો મળી હતી. કેવા કેવા પ્રકારના ખોતર કામ થતા. તા ત્યાંના ગટર વ્યવસ્થા ત્યાના રસ્તાઓ કેવા હતા ત્યાંનો વેપાર કેવી રીતે થતો એ બધું તમે જાણો તમને ઘણુ
હા મેં સાંભળી લીધું છે કે તાની ગટર જે યોજના હતી તે લોકોની વ્યવસ્થા કરવાની તે સૌથી અલગ અને સૌથી સારી હતી. એવું મેં સાંભળેલું છે.
હા ત્યાંની ગટર વ્યવસ્થા અને રસ્તાઓ જે છે તે રસ્તાઓ ત્યાંના ખુબ પીડા હતા. એક્ચુઅલી ત અસ્થ અયારે હતી નહી અને તેઓ બળદ ગાડી નો ઉપયોગ કરતા. તો રસ્તા એ લોકોએ જે વ્યવસ્થા કરેલી તે ખુબ વળી હતી.
હમ્મ
હોડિયામાં પણ એ જેટલા ખુબ પોળા હતા એ રસ્તા એટલે આપણને જે હમણાં આપણે ટુ લેન અને ફોર લન હાઈવે આપણને જોવા મળ છે તેવા તેટલા પોળા એક વન વે નો એટલો રસ્તો હતો. અને ગટર વ્યવસ્થા એટલી કે તમને અ વહેતી નહી ગટર તમને ક્યાં નહી દેખાય તે ટાઈમે.
એટલે જમીનની અંદર ટાઈપ થઈ હશે હમ્મ.
ઘણી સારી હતી ક્લીન હતી બધી. અને વેપાર વેપાર માટે પણ ઘણું સારું એવું હતું અને બાંધકામ તો તે ટાઈમનું તો તમે હજુ પણ જોઈ શકો કે તે ટાઈમનું બાંધકામ કયા લેવલ પર હતું. બરાબર હજુ કો આપડે ઘણી બધી એવી એવી છે આપણા ભારતમાં ગુજરાતમાં હરેક ઇસ્ટ વેસ્ટ નોર્થ ઘણી બધી એવા તમને કલા મળી જશે જેમાં તમને ખબર પડે કે ના તે ટાઈમનું બાંધકામ એટલે એટલું એટલું મજબૂત હતું જે આજ સુધી કોઈ એનો મુકાબલો નથી કર્યો. હાજના બાંધકા મને ટાઈમના બાંધકામમાં ઘણો બધો જે આપણને મળે છે.
હા હા જેમ કે આપડું તાજમહેલ થઈ ગયું પછી કેટલાક મંદિરો છે જે હમણાં પણ એકદમ ડિક્ટોસ એવા જ છે હા. હા એટલે આપડે
આપણે જેમ ગઈ વખતે વાત કરી હતી સૂર્યમંદિર જેની પોતાની વિશા પ્રખ્યાત છે. પછી હા પછી તાજમહેલ તમે વાત કરી તો તાજમહેલનો મને એક હમણાં જ કિસ્સો યાદ આવ્યો તાજમહેલ ન એક રીલ માં અમે જો તું કે તાજમહેલ જે છે તેની એક એકદમ એટલે એ તમે સાયન્ટિફિક કેહો કે પછી કાલ્પનિક કેવો એ એક બહુ મોટું મીથ એવું છે હે ને એ મેં રીલ માં જોયું છે. રલ રીલમાં એ લોકો બતાવેલું છે જેમને રીલ અપલોડ કરી મે તમને મોકલુ મને મળશે. એમાં એવું છે કે તાજમહેલ દૂર છે તાજમહેલ ને એ લોકો છે ને એક અમુક ડિસ્ટન્સ દૂર કોઈ અલગ બિલ્ડિંગ છે કે અલગ કોઈ બિલ્ડિંગ તેના ટેરેસ પરથી એ લોકો જોુવે છે તાજમહેલ દૂર થી બરાબર તો તેજ ટેરેસ ની વિન્ડો છે ને તો તે્યાં વિન્ડો પાસે જો વિન્ડો ની પાસે એકદમ નજીક થી જો તાજમહેલ જોઈ તાજમહેલ એમને એકદમ દૂધ અનેદમ નાનો દેખાય બરાબર
હા હા
હવે એજ મડોની ઓપોઝિટ છે વિડો એકદમ પાછળ જાય છેલ્લે ને છેલ્લે થી જોઈતા જો ને તો એ વિન્ડો માંથીમને તાજમેલ ઘણો મોટો ને એકદમ નજીકેખાય તમે ઇમેજિન કરો મારી આ વાત તો એ જે કાલ્પનિક છે જે વસ્તુ તે કલા ક એને જાદુ કયોો પણ એ વસ્તુ જોઈને મને ઘણી બધી ઈચ્છા થઈ કે હું તાજમલ જોવા જિંદગીમાં એક વાર તો જઈશ એક કેમ એના આળસ પહાડના પથ્થર થી બને છે એટલે નહી પણ આ વસ્તુ ચેક કરવા માટે એ આવું સાચું દેખાતું હશે અને દેખાતું બેસે તો કેવું દેખાતું હશે કે આપડણે નજીક થી જોઈએ તો આપણને દૂર લાગે તાજમહેલ પણ આપણે દૂરથી જોઈએ તો એકદમ મોટું લાગે કે એા હમણાં જો બારીક ઉદીરને જાવ તો હમણાં જ તાજમેલ છે મારી બાજુમાં એ જે જયારે મેં રિયલમાં જોયું રીલમાં તો મને ઘણો અચંભો જેવો લાગ્યો
અચ્છા હા મને પણ એમ હજીબ જ લાગ્યું કે આપણે દૂરની વસ્તુ તો આપણે નાની દેખ ખ નજીક એની વસ્તુ મોટી દેખાય પણ આ તો અલગ જ છે
આમાં નજીકથી જોઈએ તો બારી થી જોડે તો દૂર દેખાય ન હતું અને બારીને એકદમ દૂર થી જો પાછળ મોટું દેખાય
હા તો એક હવે છેને, તમે મને બીજી બધું પછી કેજો. હા. પછી હું તમને કોલ કરીશ. ને આરામથી તો મને બધું ઇતિહાસ તમે સમજાવી દેજો. હમણાં મેં માંથી વાંચ હા ને હા.
ઓકે બાય. આભાર તમારો.
હા.